તો
હલો
મારો અવાજ આવી રહ્યો છે તમને
હા આવી રહ્યો છે શું મારો અવાજ તમને આવી રહ્યો છે.
હા ક્લિર આવી રહ્યો છે.
ઓ હું આજે તમને કહેવા માંગુ છું કે અત્યારે જે આપણા ગામમાં ઘણો બધો વરસાદ આવી રહ્યો છે અને જેના કારણે ઘણી બધી મહાનગરપાલિકા નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતોને નુકસાન થઈ રહ્યું છે તેના વિશે હું તમને જણાવવા માંગુ છું. આપણે જોઈએ છેએ કે વરસાદ અત્યારે આટલા સમય થી નતો અને અત્યારે ખુબ ઘણી માત્રામાં વધી ગયો છે. તો જે આપણા માટે ખુબ નુકસાનકારક છે અને અત્યારે એટલો બધો વરસાદ આવી રહ્યો છે. કે જેના કારણે ગટરો બધી ઉભરાઈ ગઈ છે અને નદીઓમાં પણ પૂર આવી ગયું. જેના કારણે તમે જોવા જાવ તો. અત્યારે ઘણો બધો કચરો આજુબાજુ ફેલાઈ ગયો છે અને જેના કારણે. જે વાહન વ્યવહાર હતો તે બંધ થઈ ગયો છે અને તેના કારણે ઘણો બધો નુકસાન થઈ રહ્યો છે તો હું તો એમ જ કે બધું સુવિધા રાખીશું તો સારું પડશે કારણ કે અત્યારે ઘણા બધા લોકો લોકોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરી રહેવા પડ્યો છે તમારે શું માન છે આ બાબત
ના આ બાબતમાં તમારી વાત સાચી છે. જેમ કે તમે જાણો છો કે વરસાદ પહેલા નથી આવતો તો હમણાં વરસાદ નો ફૂલ વાતાવરણ છે અને વરસાદ ઘણો આવી રહ્યો છે જેથી કરીને જેમ કે સિટીના સિટીમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતા જાય છે જેથી ઘરનાના જે વ્યક્તિ ને તકલીફ ઘણી પડે છે અને આ તકલીફ વેઠીને જે એમનું ખાવાનું જેમ કે રેવાનું જેમ કે એમના કપડા સુવિધા હોય છે એ બધું પાણીમાં વહી જાય છે જેથી કરીને એ લોકોને તકલીફ ઘણી પડે છે અને એને લીધે આપણે વરસાદ ન નિકાલ ના કરી આપણે પાણી ન ત્યાં સુધી આપણને લોચા જ પડે છે જેથી સરકારે વધારે પડતુ ધ્યાન આપવ મહાનગરપાલિકાએ આ બાબત ઘણી ચર્ચા લેવી છે તમારે શું કેવું આ બાબતમાં
તમારી વાત એકદમ સાચી છે અત્યારે છે ગામડા ત્યાં તો જગ્યા હોય છે જેથી કરીને પાણીઓ નીકળી જાય છે પરંતુ જે સિટી વાળો એરિયો છે ત્યાં પાણીનો નિકાલ કરવાનો કોઈ રસ્તો જ નથી ત્યાં પાણી ઘેરાઈ રહે છે જેના કારણે તમે જોવા જાવ તો અત્યારે જે સ્કૂલમાં બાળકો છે તેઓને રજા આપી દેવામાં આવી છે કારણ કે જ્યાથી પાણી નથી નીકળી શકતું તો ત્યાંથી બાળકો કઈ રીતે નીકળશે અને વાહન વ્યવહાર ની પણ ખૂબ મગજ મારીઓ ચાલી રહી છે જેથી કરીને બાળકોને અત્યારે સ્કૂલો માં રજા બેે કહેવામાં આવી છે કે તમે ઘરે જ રહો અને સુરક્ષિત રહો અને તમે જોવા જાવ તો સિટીમાં પાણીના નિકાલનો ખુબ જ વધારે તકલીફ થઈ રહી છે અહી ગામડામાં તો એવું કતું વધારે જણાતું નથી પરંતુ સિટીઓમાં જે તમે જો અત્યારે વલસાડ ની વાત કરો તો તમે જાણી શકો છો રોગ પાણી ખૂબ ભરાઈ ગયું છે જેના કારણે ઘણું બધું નુકસાન થઈ ગયું છે દુકાન વાળાઓને પણ અને રહેવાસીઓને પણ તે ખુબ જ આપણા માટે નુકસાનકારક કહેવાય તો અ સરકારે પહેલાથી જ પગલા લેવા જોઈએ જેથી કરીને પાણી નો સંગ્રહ ન થાય અને તે પાણી નીકળી જાય તે રીતનું કરવું જોઈએ તમાર શું માનવું છે ભાઈ
હમ આ વાત બરાબર છે તમારે સરકારે વધારે પડતું મહાનગરપાલિકાએ વધારે પડતું ધ્યાન આપવું જોઈએ જેથી કરીને આ ભારે વરસાદને કારણે આપણને નુકસાન પડતું હોય એ લોકોને એવું નુકસાન ના થાય અને જે રાહદારીઓને હાયર વિભાગે એ ફૂલ એલર્ટ રહેવું જોઈએ આ વરસાદના સિઝનમાં જેથી કરીને ત્યાં જ્યાં પણ કઈ નુકસાની થઈ જ્યાં વરસાદ પાણી ભરાઈ ગયું જ્યાં લોકો ફસાયેલા હોય એ લોકો ફાયર વિભાગને ફોન કરતા જ આવી જવા જોઈએ જેથી કરીને લોકોનું બચવું અને મુશ્કેલ લોકોને બચવું સહેલું પડે છે અને જેથી કરીને કોઈને મૃત્યુ દોડ પર નહીં આવે અને જેથી કરીને આપણે બચવાની શક્યતા વધારે હોય છે જેમ કે આપડ સેફ્ટીઓ રહેશે તેમ આપણુંને લોકોને કઈ તકલીફ નહી પડશે જેથી કરીને સરકારને મારે એવું જ કેવું છે કે વધારે પડતું સેફ્ટી રાખે જેથી કરીને લોકોને કઈ લોકોને કઈ આ વસ્તુમાં તકલીક ના પડે જેથી કરીને આ વસ્તુ તો વધારે પડતું ધ્યાન સરકાર આપવું જોઈએ તમારે શકવા આ બાબતમાં
તમારી યા એકદમ સાચી છે તમે જેમ કીધું તેમ અત્યારે આપણે જોવા જઈ તો
વલસાડના ઘણા બધા એવા વિસ્તારો છે જે નદીના નજીક છે અને તેઓ ઘણા બધા ગરીબો છે તો તેઓને મદદ માટે સરકારે એવું સહાય કરવી જોઈએ કે તેઓને વરસાદનું પાણી જ્યાં સુધી ભરાયેલું છે ત્યાં સુધી તેઓને કોઈ અલગ જગ્યાએ ખસેડી દેવામાં આવે અથવા તેઓને જ્યાં તેમને સહાય મળે તેવી જગ્યાએ રાખે અથવા જે ફૂડ પેકેજિંગ છે તેની સુવિધા સરકારે ચાલુ કરવી જોઈએ કે જે લોકો ને ખાવાનું નથી મળતું અને જે લોકો ભૂખમરના લીધે મરી જાય તેવી સ્થિતિ હોય તેવી જગ્યાએ ખાવાનું પહોંચાડવું જોઈએ અત્યારે તમે જોવા જાવ તો આપણા પાસે રેસ્ક્યુ સુવિધા અવેલેબલ છે. જેથી કરીને સરકારશ્રીઓ હેલિકોપ્ટર દ્વારા ત્યાં ખાવાનું પહોંચાડી શકે તેવું કઈ સુવિધા કરવી જોઈએ જેથી કરીને-' જે લોકો પોતાના છાપરા ઉપર સ્થાન લઈને પોતાનું જીવન બચાવે છે તો તેઓને જમવાનું મળી રહે અને તેઓને ભખું ના રહેવું પડે અને સરકારશ્રીએ આ વિષ વિચારવા જોઈએ જેથી કરીને લોકોને ખાવાનું મળી રહે તમારે તો માન ચાલો ભાઈ
અને આપણે જ આપણે પણ થોડુંક વધારે પડતું ધ્યાન આપવું જોઈએ આપણે પણ પાણી જ્યાંથી જતું હોય અને વધારે પડતું નીકળતું હોય ત્યાં આપણે ગાડી ના ઘુસાડવા જોઈએ. જેથી કરીને આપણી આપણી બચત રહી અને આપણી એટલી બધી સેફ્ટી આપે પોતે રાખવી જોઈએ વધારે પડતી જેથી કરીને આપણે વાણી વહેતું ર ત્યાં જવું નહી જોઈએ લોકોએ પણ ધ્યાન આપવું જોઈએ. જેથી કરીને બીજા વ્યક્તિ એ પણ એવું જ ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને આપણે મૃત્યુનું કારણ ના બની શકી અને આપણે એ બાબત પર વધારે ધ્યાન આપવું જોઈએથી કરીને હમ વધારે ભારે વરસાદને કારણે આપણે વધારે પડતું પાણી આવી જાય છે અને ઘરના જેમ કે નાળા હોય છે નદીઓ હોય છે જ્યાં અમુક ટકા તેમ પાણી ભરાઈ જતું હોય છે ત્યાં આપણે ના જું જોઈએ. આપણે આપણું મૃત્યુ ન કારણ ના બનવું છે અને લોકો એ તો એવું જ વિ કરવો જોઈએ કે ત ના જાય તેટલું સારું અને એવી સેફ્ટયારના અને પાણી વધારે હોય ત્યાં આપણે ના જવું જોઈએ તમારે શું કહું આ બાબતમાં
તમારી વાત એકદમ સાચી છે તમે જેમ કીધું તેમ જ્યાં પાણીના ખબોચાઓ ભરાઈ ગયા છે. ત્યાં આપણે શાંતિથી અને સાધવીને ગાડી વહણનો વ્યવહાર પણ સાચવી ને કરો જોઈએ. કારણ કે તમે જાણો છો કે ત્યાં આપણને ખબર નથી પડતી કે કેટલાક ંદખાડાાઓ છે અને કેટલા મોટા ય છે તો આપણું વાહન તેમાં ઘરકી જવાના ચાન્સીસ ફૂલ વધી જાય છે. તો જે છે કરીને આપડે ધ્યાન રાખવું જોઈએ કે જો ત્યાં ખાડાઓ મોટા હોય તો આપણે સાવચેતી ત્યાંથી ગાડી કાઢી લેવા જોઈ અથવા આપણે જ્યાં ત્યાં અને સરખશ્રીએ પણ જ્યાં ખાવા મ તો હોય છે. ત્યાં લાકડી અંદર ખુલસી દેવી જોઈએ જેથી કરીને ખબર પડે અને ત્યાં લાલ ઝંડી લગાવી દેવી જોઈએ કે થી કરીને આપણને ખબર પડે અહીં ખતરો છે અહીંથી આપણે વરસાદ થવો જોઈએ નહી. તો આ બધી બાબત સરકારશ્રી નાની નાની બાબત પર ધ્યાન આપશે તો ઘણા લોકો ન જીવ વધચશે. અને ઘણા લોકો આ બધી મુશ્કેલીઓથી બચી શકશે તો હું એવું જ માનવા માંગુ છું કે આ બધી સર એ બધી ધ્યાન રાખીએ તો સારામા સારુ અને અત્યારે તમે જોવા જાવ તો વીજળીના થભલાઓ પણ ઘણા તૂટી ગયા છે જેના લીધે લાઈઇટો ઘણી બધી જાય છે. તો તમારું શું માનવું છે. આ બાબતે
એક ગામની વાત કરું છું હું પોપન થી વાત કરું છું. અમારે ગામમાં ગટર લાઈન નથી. અમા રોડ પર બધું પાણી આવી જાય છે. જેથી કરીને અમારા ગામના વ્યક્તિઓને ઘણી તકલીફ પડે છે. આ આ સરપંચ કોઈ જોતું નથી. અને આ ગટર લાઈન ન કોઈ વ્યસ્તા નથી. કરતા જેથી કરીને અમાર બધું પાણી અમાર રસ્તા પર આવે છે. અને થી કરીને અમારે વહેમાન વ્યવાર માં લોચા મારે છે. જેમ કે તમારી બાજુ એવું થાય છે. કઈ પ્રોબ્લેમ આવે છે. તમાર બાજ જો એવું કઈ બાજુ કઈ વ્યહારમાંોપબ્લેમ આવે છે કઈ એવું પાણી ભઈ જાય છે બાજુ કઈ તકલીફ પડે છે કઈ તમારા સર આ બાબતમાં એને એવાનું ઘણું તબ્લીિક પડી છે તમારી બાજુ હલો તમાર બાજુ એ બાજુ બધું ઘણી તકલીફ પડી છે વહન વ્યવહારથી જેથી કરીને તમાર બાજુ ઘણી બધી તકલીફ પડે છે
તમારી વાર એકદમ સાચી છે અત્યારે અમને વીજળીના લીેધે પણ ઘણી બધી તકલીફો થઈ રહી છે અત્યારે તમને કીધું કે અમા ગામમાં થાંભલાઓ તૂટી ગયા છે જે બધી જીઈબી વાળા ની જ આપણે બેદરકારી કહીએ તો ચાલે એ છે કારણ કે તેઓને પહેલાથી જાણ હતી કે અહી કચરો છે અને તે સાફ કરી નાખો જો તો તે કર્યો નહીં આવ્યા હતા વિઝિટ પર તેમણે કશુ એક્શન લીધું નહી તેના કારણે અત્યારે લાઈટ અમારા ગામમાં નહી જેના કારણે અમે ટાંકી પણ નથી વરી અને અમારા માટે પીવાનું પાણી પણ અત્યારે નથી રહ્યું અને અમે ઘણી બધી બીજી મુશ્કેલીઓ જેમ કે અત્યારે અમારો ફોન ચાર્જ નથી બેટરી ચાર્જ નથી જેથી કરીને અમારી ટોર્ચ લાઈટ પણ ચાલતી નથી તે ખુબ જ અમારા માટે નુકસાનદાયક છે અને તમે કીધું તેમ આ બધા મોટા મોટા જે થાંભલાઓ પડી જાય છે તે ઝાડવાઓ ઉપર પડે છે અને ઝાડવાઓ પણ તૂટી જાય છે જેના કારણે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે અને અમારે ગામ માંથી પસાર થઇ જવું હોય તો પણ ચાલતું જ જવું પડે વાહન વ્યવહાર થઈ શકે તેમ નથી તો જે ખુબ જ દુઃખદકારક છે તો આ બાબતે તમે શું માનો છો
હ તારી વાત સાચી છે આજ મારી દુઃખ દુખદગત મારી વન જ આજે પાણીના નિકાલ થી ના નીકળતું પાણી જવાથી મારી વાન માં મારી વાન બંધ થઈ ગઈ હતી જેથી કરીને મારે ઘણી તકલીફ સહન કરવા પડી મારે છોકરાઓને સ્કૂલે લઈ જવાનું હત એમાં તકલીફ પડી ગઈ રસ્તાઓના રસ્તાઓ ઉપર પાણી સંગ્રહ થઈ રહે છે એનું કઈ નિકાલ નથી કરતા ગટર વ્યવસ્થા કરવાની એ કરતા નથી સરકાર લોકો અને જે જે કરવું હોય એ પાણી ની રસ્તા પર ના જ રહેવું જોઈએ તો તમારે શું કેવું આ બાબતમાં પાણી નિકાલ કરવો જોઈએ કે નહી કરવો જોઈએ સરકારથી તમારે શું કે બર
તમારી વાત એકદમ તમારી વાત એકદમ સાચી છે તમે જેમ કહ્યું તેમ તમે સ્કૂલ વાન લઈને જતા હતા અને તમારે સ્કૂલ વાન બંધ થઈ ગઈ તો ઘણા બધા છોકરાઓનું શિક્ષણ બગડે છે એના કારણે અને જો સરકારશ્રીઓએ આ બધા નો નિકાલ ન કરવો હોય અને સરકાર શ્રી જો આ બધું થતી પહોંચી વળે તેમ ન હોય તો તેઓએ શાળાઓમાં રજા જાહેર કરી દેવી જોઈએ જેથી કરીને છોકરાઓ અટવાય ના અને અત્યારની જ વાત કરું તો અમારી જે બાજુની શાળા છે ત્યાં છોકરાઓને બોલાવવામાં આવ્યા હતા છોકરાઓ સવારે સાત વાગેના છોકરાઓને સવારે સાત વાગ્યાની સ્કૂલ હોય છે તો તેઓ છ વાગ્યા નો રેડી થઈને તેઓ આટલો વરસાદ છે છતાંય અમારી હાજરી થશે અને અમારે ભણવું છે એમ તક લઈને તેઓ સ્કૂલમાં ગયા હતા હતા અને તેઓને નવ ભગે એટલે રજા આપી દેવામાં આવી હતી તો શિક્ષક મંત્રીશ્રીઓએ પહેલાથી વિચારી લેવું જોઈએ કે અત્યારે વરસાદ છે તો પહેલાથી જ રજા આપી દેવી જોઈએ જેથી કરીને છોકરું સવારે આટલું જલ્દી ઉઠીને ભણવાની આશ લઈને જે જાય છે અને તેને નિરાશ થઈને આવવું પડે છે તો તેવું ન થવું જોઈએ અત્યારે તમે જોવા જાવ તો ઘણી બધી સ્કૂલો એવી છે જે આટલો ભારે વરસાદ છે જેના તો એ પણ સ્કૂલો ચાલુ છે તો અત્યારે ઘણા બધા લોકો છે ઘણા બધા સ્ટુડન્ટો છે જે ગામડાઓમાંથી આવે છે જેમને પાણી ભરાઈ જાય છે તો તેઓ રસ્તો પણ ક્રોસ ન કરી શકે તેવી બધી પરિસ્થિતિઓ સર્જાઈ જાય છે તો આચાર્યશ્રી અને જે બીજા છે તેઓએ સમજવું જોઈએ કે છોકરાઓને રજા આપી દેવી જોઈએ. જે છોકરાઓને વિસ્તારમાં પાણી વધારે ભરાઈ જતું હોય તેઓને રજા આપી દેવી જોઈએ જેથી કરીને તેઓ ઘરે પહોંચી શકે અને તેઓને ઘરે જવામાં મુશ્કેલી ન પડે. પડે તો તમારે શું માન છે?
આપણા જે ભવિષ્ય ન બાળકો છે ત્યાનાભવિષ્ય નુ ઉજ્જવળ છે. એ જેથી કરીને બાળકને તકલીફ ના પડે. વધારે પડતો સજાંગ હોય જેથી કરીને લોકોને તકલીફ ના પડે વાલીઓને તકલીફ ના પડે સ્કૂલ વેન વાળા ને તકલીફ ના પડે. જેથી કરીને આપ
આ બાબત પર વધારે પડતું ધ્યાન આપવું જોઈએ જેથી કરીને આજે વરસાદ વધારે પડતો હોય અને વધારે પડતો એવું લાગતુ જ હોય કોઈ વાત ન બાળકો જે પીલાય જાય છે અને જેમ પાણી ના રસ્તા ક્રોસ કરવાના હોય છે હા સ